હલો હલો.
હલો. હલો.
હલો.
હલો.
હા કેમ છો
બસ સારું તમને કેમ છે.
મને પણ મજામાં તો આજે હું તમને ખોરાક વિશે જણાવીશ કે ખો ખોરાકમાં કેટલા પ્રકાર હોય છે કઈ રીતે ખોરાક ખોરાક લેવો જોઈએ. કયો ખોરાક નહીં લેવો જોઈએ વગેરે વિશે હું તમને આજે જણાવીશ
તમે હા
ખોરાક શું કેવા પ્રકારના હોય તમને કોઈ આઈડિયા
હા ખોરાક અ આપણેે પ્રોટીન યુક્ત હોય કાર્બોહાડ્એટ વાળો હોય.
હા તો ખોરાક શું છે કે શરીરને ઉર્જા વૃદ્ધિ અને સ્વાસ્થ્યમાં માટે જરૂરી પદાર્થોને ખોરાક કહેવાય છે. શરીરને અ ખોરાક શરીરને શક્તિ આપે છે વૃદ્ધિ અને વિકાસમાં મદદ કરે રે છે રોગો સામે લડ વાની શક્તિ વધારે છે શરીરના અંગોને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ ક કરે છે. તો ખોરાકના કેટલાક મુખ્ય ઘટકો હોય છે જે જેમાં કાર્બોહાઈડ્રેટ ડ્રેટ આવે પ્રોટીન આવે ચરબી વિટામિન ખનીજ તત્વો પાણી વગેરે બધું આવે તો કાર્બોટહાઈડ્રેટ જે છે એ આપણે શરીરમાં ઉર્જા આપે છે. પ્રોટીન શરીરના કોશો અને સ્નાયુનુ નિર્માણ માટે હોય છે. ચરબી ઊર્જાનો સંગ્રહ કરે છે વિટામિન શરીરને સ્વસ્થ રાખે છે. ખનીજ તત્ત્વો હાડકા દાંત અને લોહી માટે જરૂરી છે. પાણી શરીરની વિવિધ ક્રિ ક્રિયાઓ માટે આવશ્યક છે. તો તમે મને જણાવશો આપણા શરીરમાં પાણી કેટલા ટકા હોય છે.
હ સિતેર ટકા પાણી હોય છે.
સિત્તેર ટકા પાણી હોય અને આશરે એમ જોવા જઈએ તો કેટલા લીટર આપણે દિવસમાં પાણી પીવું જોઈએ.
અ લગભગ દસથી આઠથી દસ લીટર
હા, ઓકે આઠથી દસ લીટર, તો એવી જ રીતે હોય છે કે સર આપણે અમુક આહાર આમ લેવા જોઈએ. ધારો કે લીલા શાકભાજી છે લસણ છે, ડુંગળી છે અ પ્રોટીન છે, પ્રોટીનયુક્ત ખોરાક એમાં ખાણા આવે, પનીર આવે વગેરે વસ્તુઓ લેવી જોઈએ. જેથી કરીને આપડુ જે બોડી છે તે મેન્ટેન રેય. અને આપડા જેટલા પણ અંદર કહેવાય ને કે આપડુ જે સાયકલ ચાલતું હોય જયા અંદરથી પ્રોટીનયુકત બધું આમ મલવું જોઈશે બોડીને એ આપને મલી રે એ માટે થોડુક આપડે દિનચર્યા એ રીતે ગોઠવવાની હોય હોય છે. તેમાં ઘણા બધા આહારમાં પણ આવે છે. તો સંતુલીત આહાર સતુલિત આહારમાં કેવુ હોય કે તે જેમા તમામ શરીર જરૂરી પોષક તત્વ યોગ્ય પ્રમાણમાં હોય તેને સંતુલિત આહાર કહે વાય છે. તો તમે મને જણાવશો કે પૌષ્ટિક ખોરા આક કોને કહેવાય?
આપડે બપોરે જમીએે ત્યારે બધાજ શાકભાજી, દાળ ભાત, શાક, રોટલી બધું જ જમ પીયે આપડે બધા લીલા શાકભાજી, કઠોળ બધું જ ખાઈએ. એટલે આપડે પૌષ્ટિક ખો ખોરાક કેહેવાય. બહારનું અવોઇડ કરવાનું.
ઓકે. દૂધ, દહીં, ફરું, શાકભાજી, દાળ, કઠોર અને સુકા મેવા, બીજ ને કહેવાય છે પૌષ્ટિક આહાર. આજકાલની જનરેશન અત્યારે જોવા જ જઈએ તો જંક ફૂડ વધારે ખાય છે. જે આપડા શરીર માટે યોગ્ય નથી. ખાસ કરીને જેમાં મેંદો આવે છે એ દર સાવ જ જરૂરી નથી. તો આપડે એવું રાખવું જોઈએ ઘરમાં વાત વાતાવરણ કે લીલા શાકભાજી છે. અત્યારે જે રનિંગમાં જે ફ્રૂટ સીઝન સિઝનલ ફ્રૂટ કહીએ તે ફ્રૂટ્સ બધા કઠોરો સ્પ પ્રાઉટસ બધા ખાય એવું રાખવું જોઈએ. કારણ કે આજની જનરેશન પીઝા, બર્ગર, મચ જીવે છે. બહારનું જોઈએ વધારે ખાવા માટે જે આપડા શરીરને આપી શરીરને અંદરથી ખરાબ કરે છે. આપ જે સાયકલો હોય છે, અંદર જે બધા કોષો બનવા જોઈએ એ પૂરા તા નથી. તેને કારણે કેટલીક બીમારીઓ આવે છે. તો તે બીમારીઓ ને દૂર રાખવા માટે આપે લીલા શાકભાજી છે, પ્રોટીન દ્વારા યુકત પ્રોટીનયુક્ત ખોરાક, પૌષ્ટિક ખોરાક વગેરે ખોરાકો ખાવા જોઈએ. તો અપૌષ્ટિક ખોરાકમાં શું આવશે?
વાસી ખોરાક ખાવો ગમે, આ ભીંદાવાળી વસ્તુ ખાવી ગમે, તે આ બારનું પડીકા, વેફર એવું બધું ખાવું એ અપૌષ્ટિક ખોરાક કહેવાય. જેમાંથી આપડે વિટામિન્સ કે મિનરલ્સ કઈ મળતું નથી.
હા વધુ તેલવારો, ગળિયો, જંક્સ ફૂડ, ઠંડા પીણા વધેરે જે બધા છે અને વધી પ્રક્રિયા વાળો ખાદ્ય પદાર્થ થું સ્વાસ્થ્યને અ એ કરે છે આપડુ સ્વાસ્થ્ય બગાડે છે. જેને કારણે આપડે ઘણું બધું લોસ કરીએ છીએ આપડી બોડીમાંથી પછી એ આ તો આપુ કેરાય એક સિક્કાની બે બાજુ હોય. એવી રીતે જ પણ ખોરાકમાં પણ અ ઘણા બધા સ્વાસ્થ્ય અ આપડુ જે સ્વાસ્થ્ય છે એ સારું રાખવા માટે ઘણા બધું અ આદતો પાડવી જોઈએ. તો એમાંની કેટલીક સારી આદતો છે જે હું તમને જણાવીશ કે સમયસર ભોજન લેવું જોઈએ વધુ ફળ અને શાકભાજી ખાવા જોઈએ પૂરતું પાણી પીવું જોઈએ જંક ફૂડ ઓછું ખાવું ખોરાકની સ્વચ્છતા રાખવી ખાવા પહેલા હાથ ધોવા સ્વચ્છ અને જબ ખોરાકને ઢાંકીને રાખવા એવી રીતે તો તમને કઈક યાદ આવે છે જે મે બોલી એના સિવાય હોય
ના ના લગભગ તો આવી ગયું છે બધું બોન્સ મજબૂત બનાવવા માટે શું ખાવું જોઈએ
શું બનાવા
હ્ આપડે બોન્સ મજબૂત બનાવવા
હા તો એમાં પ્રોટીન્સ હા પ્રો પ્રોટીન્સ એમાં મિલ્ક છે સૌથી બેસ્ટ છે કારણ કે મિલ્કને કારણે આપણે શરીરમાં પ્રોટી પ્રોટીન અને કેલ્શિયમ મળે છે જે કેલ્શિયમને કારણે આપણા જે હાડકા છે એ મજબૂત બને છે
અને કેળા ને ગોળ પણ ખાવા જોઈએ એનાથી પણ મજબૂત બને
કેરા કેળા અને દૂધ ના ખાવું જોઈએ અને ગોળ અને ચણા ખાવા જોઈએ
ઓકે મેમ
ઓકે ખોરાકના અ આપણે જે વિટામિન છે તે શરીરને શું પૂરું પાડે
હ વિટામીન્સ છે આપણે શરીર માં શક્તિ માટે વિટામિનથી આપડણે આંખોની વિટામીન એ મળે તો આપે આંખોની શક્તિ વધે છે તેજ વધે છે એ રીતે બધા અલગ અલગ વિટામિન્સ અલગ અલગ શરીર માં આપણે અલગ અલગ એવી રીતે કાર્ય કરે છે
ઓકે પછી હું તમને કહું કે આજે સિઝનલ વાઇઝ તમે મને ફ્રૂટ ચ કે કયા સિઝનમાં કયા ફ્રૂટ્સ આવે
હા એટલે ઉનાળામાં તરબૂજ આવે છે મોસંબી આવે છે શક્કરટેટી આવે છે દ્રાક્ષ આવે છે કેરી આવે છે જેવા રસ વાળા ફળો આવે છે કે જેમાંથી આપણે પાણી પૂર પતા પ્રમાણમાં મળી રહે
કે તો શિયાળામાં વિન્ટર સિઝનમાં
હમ શિયાળામાં આપણેે સફરજન આવે છે
કેળ આવે છે
કેળા તો ભારે મસ આવે ઓકે કેળા અને જાામુન જે જે ચોમાસામાં આવે
હા
ઓકે તો તમને મેં પપૈયા હલો
હા
તો એવી રીતે તમે પણ મને થોડુંક ખોરાક વિશે જણાવશો
હા ચોક્કસ મેડમ અ તમે અત્યારે શું જમ્યા
હું અત્યારે તો તાર પાત અને દાલ ભાત શાક રોટલી છે
હા હા
બસ અમે જો આલુ પરોઠા જમ્યા અત્યારે જો કે વેલું જમવું જોઈએ સાત વાગ્યા પેલા જમી લઈએને આપડે પે તો હેલ્થ માટે બહુ સારું છે દસ વાગ્યા પછી રાત્રે આપડે જમાય નહી
હું તો એવું માનું છું કે આઠ છેલ્લા છેલ્લાં આઠ વાગ્યા સુધીમાંરે જમીન લેવું જોઈએ. પછી તો જમવું જ ના જોઈએ કારણ કે આપણે જે જમવાનું છે. જે આપણે જે જમવાનું છે ને એ પછી જાય સુવારના ટાઈમ થાય એ પહેલાં તો એ પર તમારે શું કેવું છે.
હા એ વાત તમારી બરાબર છે. આપડે સૂર્ય આાથમે એની પેલા જમી લેવ જોઈએ જોકે જૈન લોકો તો એવી રીતે જમે છ પણ આપડે તો અત્યારે શું જીવન બધાને એવું થઈ ગયું નોકરી કરતા હોય કોઈ ક્યાંય હોય કોઈ ક્યાંય હોય એટલે આઠ તો વાગી જ જાય બધાને પણ એમ કે આઠ વાગ્યા પછી તો ન જ જમાય અને સાંજે હડકો ખોરાક જ ખાવો જોઈએ.
હા તો હલકો ખોરાકમાં તમે શું જ લઈ શકો
પવા બટેટા છે, ઉપમા છે, એટલે તળેલું એવોઈડ કરવાનું. જેવો ભારે ખોરાક છે કે પીઝા, બર્ગર વડાપઉ, સેન્ડવીચ એવું બધું ભારે ખોરાક આપણેે અવોઈડ કરવાનો અને હળવો નાસ્તા જેવો જ ખોરાક ખાવાનો
તો એમાં હું ઉપમા છે, ખીચડી છે, સાદી ખીચડી છે છે પોવાં છે, વગેરે વસ્તુઓ લઈ શકીઈએ છીએ.
હા હા
થેન્ક યુ તમને મને માહિતી તી આપવા માટે અને મેં તમને માહિતી આપી એના માટે
થેન્ક યુ મેડમ તમારો પણ